શભાઈ જય શ્રી કૃષ્ણ ભહેલા શું ચાલે છે,
કઈ નથી ચાલતો કેમ છો તમે?
બસ ફાઈન મજામાં તમે ક તમે કેમ છો?
બસ મસ મજામાં એકદમ સરસ હમણાં વરસાદ વરસાદ આવત છે ઠંડોક થ થઈ ગયું એકદમ ઠંડુ ઠંડ થ ગયું મોસમ આપડું.
ઠંડુ પવન આવે છે?
ઓકે ઓકે કેવું છે વરસાદ વરસાદ?
બસ આટલે તો વરસાદ ચાલે છે મુશળધાર વરસાદ આવે છે. તમારે ત્યાં શું છે?
ચાલતું છે બે દિવસથી એટલે એક બે દિવસથી નથીતો હમણાં ચાલુ થયો આજે હવા રથી હતો ને આજે હમણાં થોડક થોડોક એમ બંધ થયું છે એટલે થોડોક પબ્લિક એમ પબ્લિકને કામ હોય તો કઈ કરાય શકે એમ.
બરોબર બરોબર. એમાં શું છે કે આપણે આજે તમે વિષય શું લાવો છો જે જેનાથી આપણને બઉ મજા આવશે કઈક લાવ્યું?
હા લાવવા તો એટલે છે આપડ ભાઈ તોપિક મોબાઈલ ન ઇફેક્ટ કેટલા કેટલો ઇફેક્ટ આપણે મોબાઈલમાં પડશે મોબાઈલ ચલાવતી જ પડે ને કેટલું આપણે નુકસાન બી છે એ બી આપે એના પર વાત કરી શકે. કેમ કે આજના ટાઈમ પર તમે જો ત્યારે આજના ટાઈમાં પહેલા ટાઈમ હું આવતા કે તમારે લગન થાય તો ત્યાં સુધ તમારા હામાં મોબાઈલ નથી આવતો. આજ તો સાતવા આઠવા વાળા છોકરાઓ હોય ને જે ભણે એ લોકો ના હાથમાં મોબાઈલ છે.
બરોબર કેવ છે કેમ કે મેં આજની ટાઈમ પર જોઉં છું જે મોબાઈલ ના જે દુષ્વપરાણ હોય છે જેમકે જેમ મોબાઈલ આપણા માટે જેવું લાભકારી છે એટલું દુષ્કારી બી છે. એ એટલા માટે કેમ કે જે આજે જે કોઈ બી આપણને જે નાના-નાના છોકરા હોય એ લોકોને ચશ્મા આવી જાય ને એ લોકો શું મોબાઈલ ના ખરાબ એને બહુ એટલે ખરાબ ઉપ ઉપયોગ કરાવ કરતા હોય છે તમે જોશો બે હજાર એકવીસ કે ઓગણીસમાં કોરોના કાળ આવ્યો હતો. તો એમાં શું થયું એમાં બું બધું વસ્તુ ઓનલાઈન થઈ ગયેલા. તો આ ઓનલાઈન માધ્યમ થી એવું એવું ચાલ આવી ગયું કે એટલે શું છે નાના-નાના છોકરા ઓથી લઈને મોટા મોટા માણસો સુધી પણ લોકો એ ઓનલાઈન પર આવી ગયા હતા. પણ ત્યાં ત્યાં આપણને ખુબ જ ફેરફાર જોયો મળડું પણ એ ફેર ફારમાં એવું કહેશું હું કે જે છોકરાઓને છે એનાથી એટલે ખૂબ જ તમે ક છો મુશ્કેલી થઈ હતી જેમાં લોકો ભણ ભણવાના વિશે મોબાઈલ ઉપર ગપ્પા મારતા કે ટાઈમપાસ કરત કરતા હતા.
એ તો છે તમારી વાત એકદમ હાચી છે ને મારા હિસાબથી એટલે મોબાઈલ ચલાવાલ મોબાઈલથી એટલે બહુ ગણો કામ ઈઝી બી થઈ ગયું છે ને બહુ ગણું કામ એ બી થઈ ગયું કેમ કે આજના ટાઈમે પર તમે એક એક્ઝામ્પલ તમને આપો કેમ ઉપયોગ દુરપયોગ એવું કેમ છે? કેમ કે આજના ટાઈમ પર તમે જો નાના નાના છોકરાઓ ચાર વરસ પાંચ વરસ એ લોકોને મોબાઈલ જો જમે નહી એ લોકો પછી.
પહેલાના ટાઈમ પર એવું બધું ની ચાલતું હતું. એ લોકોને એવું છે કે મોબાઈલ એ લોકોને જોુએ તોય જે લોકો જમે નહી તો પછી રડિયા કરે. તો પેરેન્ટ બી એવું કરે કે પેરેન્ટ બી અપાઈ દે એને ફોન એ બધું નહી કરવાનું હોય તો બી ચાલે ને પછી આપણે ઉપયોગમાં બી હારું બી આવે એમાં કેમ કે તમે જો આ ટાઈમ તમારો અકાઉન્ટ ખોલાવનું હોય અકાઉન્ટ ઓનલાઈન થઈ જાય ને પછી કઈ બી એટલે આધાર કાર્ડ આધાર કાર્ડ કઈ બી એ ટુ ઝેડના, આજના ટાઈમ એટલું ટેકનોલોજી ને એટલું વસ્તુ આગળ થઈ ગયું ને તમે કઈ એવી વસ્તુ ને કઈ પહેલા ના ટાઈમ પર મોબાઈલ નહી હતો તો બધા લોકો કીપેડ વાળો ફોનમાં વાત કરતા હતા. આજના ટાઈમ પર તમે જો કોઈના હાથે પાંસો હજાર બે હજાર કિલોમીટર કઈ બહાર ના દેશમાં ભી હશે ને તો વિડીયો કોલ પર તમે વાત કરી શકો.
અરે તમે એમ તમે જે કયો છો હું તમારી ત તમે જે કહ્યો છો એ હું તમારી વાત ને એકદમ ટીપ્પણી લઈને હું જ કહેશું કે જે મો મોબાઈલનો જે વપ પરાશ એમાં શું શું છે કે આજની આમ ટાઈમમાં તમે જેમ કીધું કે જે-જે કોઈએ બી એટલે મોબાઈલ એટલે અહ નાનપણમાં જે કોઈ ખરાબ થઈ જાય કે કોઈ બી નાના-નાના બાળકોને જે કોઈ અક્કલ ના હોય એ લોકો ભી મોબાઈલ વાપરી દે છે, તો એમાં હું કશું કે આ એક તરીકેની મા બાપ ની જ ગલતી હોય છે, કેમ કે એ પોતે જ એમના માટે એ છે ખૂબ જ મોટ
હા એ તો છે. એ તો કેમ કે એનાથી તમે જોઓ ને તો જે લોકએ દિમાગ જે લોકના પાહે છે જે પેરેન્ટસના ષાહે છે એ લોકે મોબાઈલ થી છે ને બહુ બધા ઇન્ટેલિજન્ટ બી થાય કેમ કે આજના પહેલાના ટાઈમમાં એટલું બધું નોલેજ અમને કા મળત ળતું હતું. મોબાઈલ થી તમે જોઓ તો બધા લોકો એમ કે રીલ્સ જોવાથી તમને બસ રીલ જોવા કરો એ બધું પણ રીલ્સ થી તમે જોવ તો એમાં બધું ઇન્ફોર્મેશન બી મળે, એ તમને કઈ નોલેજ બી મળત તું સે એમાં કેવું કે એમાં રી રીલ જ ચલાવતો રહેવું કહેવાનું એવું કેવું મેં પણ તેના થી વસ્તુમાં તમે જુઓ ટ્વિટર માં, ઇન્સ્ટાગ્રામમાં એ બધું વસ્તુમાં તમને કી કદાચ કદાચ થોડો ઘનો ઈન્ફોર્મેશન મળે અને થોડો ઘણો તમને અહ ફન જો તમને બોરિંગ થાય તો બી થાય એટલે જે મારા હિસાબથી ટે દસવી બારવી ના સ્ટુડન્ટ હોય એ લોકો એ ચલાવે એક ટાઈમ પર તમને બી આમ હમજી લો પણ પછી તમે જોઓ કે ભાઈ પાચમાં અને છઠ્ઠા આપડા મારા બિલ્ડિંગમાં એક સની નામનો છોકરો છે
હમ્મ બરોબર. નહી, નહી એકદમ સાચી વાત કીધી. કેમ કે જે છે મેં તમારી વાત એકદમ એટલે એગ્રી છું મને એજ કેહેવાય. એટ ધી એન્ડ તમને એજ કેવા કે જે છે આપણને જે એટલે તમારે જે કહ્યો છો સનિ મા ટે હું એમની ટે બી કહું છું કે જે ફ્રી ફાયર રમે અને આ બધા જે ટાઈમપાસ કરે એ તમારી બણવાની ઉમર હોય હોય છે. આ ભણવાની ઉમરમાં તમે જો આવું રીતે રમ રમી-રમી ને તમે પોતાનું કરિયર ખરાબ કર રો છો તો એ એના માટે ખૂબ જ એટલે એ છે ખૂબ દુષ્પાર છે, પણ તમે જો તોકે તમે પોતે એક બહુ મોટા ગેમર રહી ગયા હતા
એક ટાઈમ પર અમે બી રમતા
હા પણ-પણ-પણ ત્યાં તું તમે જોઈ શકો છો શનિ હમણાં સુધી પણ શા નિશાળે બ ભણતો છે અને તમે જોઈ શકો છો તમ પોતાનું શોરૂમ જે ખોલ્યું છે તો એના માટે હું એક જ એના માટે હું એક જ કઈશ કે આપણને જે બી એટલે અહ ટાઈમ ટુ ટાઈમ આપણે જે કોઈ બી વસ્તુને ભણવામાં જ આપણે વાપ રીશું તો એ નક્કી ચોક્કસ આપણને એનો લાભ મળશે.
એ વાત તમારી હાચી સે. મારા હિસાબથી રમવાનું, ગેમ રમવા થી એવું કઈ ના ની પાડુ, પણ એક એજ હોય તમારું રમવાનું, ને એક ટાઈમ હોય રમવાનું. તમે જે આખો દિવસ એમાં જ લાગી લગે રહો એટલે તમે આખો દિવસ રમતા જ હશો, રમતા જ રહો ને તમારું પછી ટાઈમિંગ, ફૂડ ટાઈમિંગ એટલે જમવાનું ટાઈમિંગ એમ તમે એ બધુંમાં ધ્યાન નહી આપો તમારો સે હેત જશે એટલે તબિયત તમાર તમારી ખરાબ થાય હે. તમારી પછી મેન્ટલ હેલ્થ બી ખરાબ થાય એટલે મેં પોતે બહુ રમતો તો પેલા, ગેમ બધું ફ્રી ફાયર, પબજી એ બધું તમને ખબર જ હશે ગેમ. બોવ ટેર્ડિંગમાં હતા પેલા તો
નહી તમે તમે એકદમ સાચો કેવો છો કેમ કે એમાં શું છે કે જે ગેમ રમીએ આપણને તો એ આપણા માટે એટલો એ નથી નથી પણ તમે તો હમણાં સુધી એનું જે છે દુષ્કાળ એટલે તમે એનું જે નુકસાન છે એ કીધા છે હમણાં હું ફાયદાની વાત કરું તો આજની ટાઈમ પર જે મોબાઈલ ફાયદા છે લોકો ઘણા બધા લોકો મોટા મોટા બિઝનેસ ખોલે છે અને ત્યાં એ લોકો મોબાઈલના રીતે એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના રીતે એ લોકો એક કરે છે શું એ લોકોનું પોતાનો વ્યાપાર બહુ જ વધાવી રહ્યા છે તો આ વેપારને વધાવીને હું એ જ કહેશું કે તમને જે લાગે કે એવું એવું જે વ્યાપાર વધી શકે છે ને આટલો સમય ટાળી શકીએ છીએ લોકોને આ મો એટલે જે મોબાઈલ ફોન છે એની આટલી ગરજ પડી ગઈ છે કે ક્યાંક ક્યાંક લોકો દૂર બેસીને બી એ લોકો એક પોતાને મોબાઈલ રીતે વાત કરી શકે છે કે કોઈ કોઈ કોઈ કેટલા બી ખુણામાં બેસી કે એમ ના પણ તેમને જે એ વાત કરવાનું જે લાભ આવે છે એ એક મોબાઈલ ના આપણને માધ્યમ થી જ મળે છે પણ મોબાઈલ એક એવો આપણને આપણી માટે એટલો સ્વસ્થ સાબિત કર્યો છે ને કે હું તમને એની કઈ કલ્પના નહી કરી શકું છું
એ તો તમારી વાત હાચી જ છે ને તમારે આ વાતની ટીપ્પણી લઈને મે એવું કેવું તમને કેમ કે જો તમે મોબાઈલને કેવું રીતે યુઝ કરો એના પર ડિપેન્ડ છે મોબાઈલ ને હ મોબાઈલ તો હારું જ છે કેમ કે મોબાઈલ કંપની વાળા કેમકે આજના ટાઈમમાં ઈઝી કામ એટલું ઈઝી થઈ ગયું ને મોબાઈલ છે તમારે એટલે તમે કઈ બી વસ્તુ ખબર નથી પડતો ઓનલાઈન કરી મૂકો તમારું પેમેન્ટ તમને કોઈને આપવાનું હોય તો ઓનલાઈન કરી આપો કેમ કે મોબાઈલ તમારું હા મોબાઈલ તમારું કામ એટલું ઈઝી કરી છે આજના ટાઈમ પણ તમે કેવી રીતે ઉપયોગ કરો ને એના પર ડિપેન્ડ બી કરે કે કેવી રીતે તમે કરો પછી તમે દુર ઉપયોગ કરો ને તમે એ બધું ગલત કામ કરો તો પછી હેકિંગ એપ કરો પછી તમે બધું હેક હેક બધા રમો તો પછી મજા નઈ આવે એમ મોબાઈલમાં
નહી તમમે છે એકદમ તમે તમારી વાત એકદમ સાચી કેમ કે આજના ટાઈમ પર છે ને લોકો પાસે પૈસા હોતા નથી જે જે માટે લોકોને કેશ જોઈએ ને એની એની પાસે કેશ હોતા નથી તો એ લોકો શું કરે છે એ એમાં કે લોકો કેશ નહીં રાખીને અકાઉન્ટમાં પૈસા નાખીને એક અકાઉન્ટ થી બીજા અકાઉન્ટ નાખી એનો ફાયદો એટલે તમે એટલો છે ને કે તમે તમારે જો પછી પચીસ ત્રીસ હજાર બી કોઈને એટલે કેશ ના હોય તો તમે ફોનથી તમને એને આપી શકો છો આ એટલો લાભકારી છે કે તમને એટલે એવું ખબર બી નહી પડશે કે તને કેવું શું પૈસા કેવી રીતે જ્ઞાન એક સુખ છે તમારી પાસે હર ચીજ નો હિસાબ રહેશે પૈસાનું પણ ને પૈસા નું પણ એક બીજી બાજુ વસ્તુનો પણ બધાનો ફોન એક હિસાબ રાખી રહ્યા છે
પહેલાના ટાઈમ પર એવો હતો કે બધાઈ તમને કઈ જવાનો હોય ફરવાનો જવાનો હોય તો તમે કેશ કેરી કરવાનું હતું તમે એટલે તમારું બજેટ નું જેટલું પ્લાન હોય એટલું તમને કેશ કેરી કરવા હોય બધું એ બધું હતું આજના ટાઈમ પર તમે જો તો તમારું બેંકમાં એટલું રાખવાનું પછી તમે ફરતા રહો ને બધું ઓનલાઈન કરવાનું તો આમાં એમાં હિસ્ટ્રી બી દેખાઈ જાય તમે ખર્ચા થયા એબી બધું હિસાબ એટલે બહુ ઈઝી આજના ટાઈમ પર થઈ ગયો છે પર આપણે આપડો તો આજ વિષય છે કે ભાઈ જેવી થાય હારું જ થાય ને તમારું ઉપયોગ પર ડિપેન્ડ કરે
હમ તમે જે કહો છો મોબાઈલ ના જે ઉપયોગો છે હું કે એક વાત કશું કે જે મોબાઈલનો ઉપયોગ છે જે તમે તમને ખબર જ હશે કે લોકો એકબીજાથી વાત કરી શકે છે એના ઉપર એ લોકો નો કોલેજ એટલે અ એમને જ્ઞાન લઈ શકે છે એ એ દૂર બેસીને બી એકબીજાનું મોડા જોઈ તે વિડીયો કોલ તરીકે વાત કરી શકે છે અને કોઈ રેન્ડમ કોઈ એટલે જાય જે લોકો એક બીજી વ્યક્તિ સાથે મળ્યા ના હોય એ એક ઈન્સ્ટાગ્રામ કે કઈ સોશલ મીડિયા પર પ્લેટફોર્મ સુધી વાત કરી શકીએ છે કઈ કઈ લોકો તો વ્યાપાર વધારવા માટે પણ ખૂબ એ એટલે
ખુબ ખુબ એ લોકો કે ખુબ અ આપણા હું કેય એને આપણે એડવર્ટાઈઝમેન્ટ કરે.
કરે છે પછી ફોન એક એવો કામ આવે છે કે તમે ક્યારેક ફરવા જાવ તો તમને જે ફોટો પાડવા હોય, કે વિડીયો પાડવા હોય કે એ બધું વસ્તુઓમાં ફોન એટલો એટલો એટલો આપણને કામની ચીજ છે ને કે આપણે એને શબ્દોમાં બયાન નથી કરી શકતા. તો ફોનના જેટલા ફોનના જેટલા ફાયદા છે એટ એટલા તમે કેશો નુકસા નુકસાન બી છે તો તમે નુકસાન ની વાત કરતા હતા તો મેં તમને નુકસાન માટે કીધું કે એ છોકરા માટે ખુબ જ નુકસાનદારી છે. અને ફોન એટલે ચોરી થવાનું એટલે મહગા ફોન લઈ લે તો ચોરી થવાનું પણ આપણને રિસ્ક થઈ રહ્યા છે ને આટલા બધા ઘણા બધા એવા છે કે જેનાથી આપણને નુકસાન થવાનો ખુબ જ
એ તો એ તો છે એ તો છે તમારી વાત ને લોકો તો આજે મોબાઈલ થી પેહા બી કમાવે ભઈ ઘર બેહિને બો બધા તમને ખબર હસે બો બધા એપ હોય એના બધું વર્ક કરીને બધું એમ કરીને પેહા ભી કમાઈ શકો એવું નથી કે મોબાઈલ નો દુરપયોગ એટલે મે તમને એ એના માટે કેતો હતો કે કેમ કે બધા લોકો એ જ જોય પેલા બધા લોકો એમ કેય કે ભાઈ મોબાઈલમાં કેટલો એ છે કેટલું ઉપયોગ આવે એ બધું ની કેય પેલા એમ જ કે ભાઈ છોકરા છોકરા બિગડા બીગડતા છે એટલે મોબાઈલ નો રીઝન આપે. બો બધા પેરેન્ટસ. કય ની આદિત્યભાઈ મે તો તમને એ જ કેહવા તમારા હાથે આ ટોપિક પર વાત
હા ખુબ જ ખુબ જ મજા આવી ગઈ આ વિષયને ખુબ જ તમારી સાથે આનંદ આવી ગીયો. જે મોબાઈલ નો ઉપયોગ ઉપયોગ તો આ બધું એટલે દિલ માની ગીયુ આપડે આગળ મળશું કે નવા વિષય વિશે ત્યાર સુધી આપણને તમારો આભાર
પાકું પાકું મળીશું મળીશું પાકું ચાલો.